હા
અવાજ સંભળાય છે મારો
હા આવે છે આવે છે કમ્પ્લીટ આવે છે
નમસ્કાર આજે મને એકદમ સરસ વિષય પર મેં તમને વાત કરવા માટે ફોન કર્યો છે એ છે પરંપરાઓ એ વિશે આજે આપણે વાત કરીએ
હા કેમ નહી આ ટોપિક ખુબ જ રાસપ્રદ છે અને પરંપરાઓ આપડી ઓળખા કણ છે
બિલકુલ બિલકુલ જેમ કે પરંપરા એટલે પેઢી દર પેઢી ચાલતી આવતી એ રીતિ રવાત
હ સાચી વાત પરંપરાઓથી આપણા સંસ્કાર પણ શીખાય છે.
એકદમ અને તેમને શું લાગે છે આજના યુવાનો પરંપરાઓમાં રસ લે છે.
જોવા જઈએ કે કેટલાક તો લે છે અને કેટલાકને લાગે છે તું બઉ ઓળખ
એ બી છે પણ દરેક પરંપરા પાછળ કોઈને કોઈ કારણ હોય છે.
હા એ તો છે જ કેમ કે પેલાના લોકો વિજ્ઞાનિક રીતે બધું સમજાવી નતા શકતા. એટલે પરંપરા બની
એકદમ એકદમ ઉદાહરણ તરીકે આમ ઘરમાં પ્રવેશ કરતા પેરા પગ ધોવાની પરંપરા હોતી.
હા અને એનાથી સફાઈ પણ રહે. અને રોગ પણ ઓછા પેદાય.
આમ વડીલો કેતા હતા કે નમસ્કાર કરવાની પરંપરા પણ ગણેશ સારી છે.
એકદમ સાચી એનાથી વિનમ્રતા અને સમાનની ભાવના વી વિકાસ થાય છે.
હા એ એકદમ સરસ વાત છે અને ઘણા લોકો સવાર ઉઠીને મંદિર જતા હોય છે.
હા અને એનાથી મન શાંત રહે અને દિવસની શરૂઆત સારી થાય.
એકદમ સાચી વાત તેટલે શું બધી પરંપરાઓને ફોલો કરવી જોઈએ આપણે.
મને તો લાગે છે કે જે પરંપરા સમાજને ફાયદો કરે તે જરૂરથી ફોલો કરવી જોઈએ.
એકદમ એકદમ અને જે અંધ્ર સધ્ર જેવી હોય તે ઘરવી જોઈએ ફોલ
એવી પરંપરા અને સમાજની સમાજને સુધારવી જોઈએ.
એકદમ સાચી વાત એટલે પરંપરા સાથે સમજદારી પણ જરૂરી હોય છે.
બિલકુલ અને અંધ રીતે કોઈ પણ વસ્તુ ફોલો કરવી યોગ્ય નથી.
એકદમ એકદમ અને તમારા ઘરમાં કઈ ખાસ પરંપરા છે આમ
અમારા ઘરમાં તો રવિવારે બધા સાથે બેસીને જમવાની પરંપરા છે.
વાહ એ તો એકદમ સારી વાત છે અને એનાથી ફેમિલીનું બોન્ડિંગ વધે ને.
એકદમ સાચીવાત ને બધાના પોતાના અનુભવ પણ શેર કરી શકે.
એ બી છે અને અમારા ઘરમાં પણ મોટા તહેવાર એ બધા સાથે મળીને જ રસોઈ બનાવે.
બિલકુલ અને આ પણ એક સુંદર પરંપરા છે.
નાના બાળકો પણ એમાં મદદ કરે.
હા એનાથી તેમને જવાબદારીનો પણ અનુભવ થાય છે
એકદમ એકદમ સાચી વાત છે આજકાલ મોબાઈલ ના કરતા લોકો સાથે બેસવાનું એકદમ ઓછું થઈ ગયું છે
એકદમ સાચી વાત કીધી તમે એટલે જ આવી ફેમિલીની પરંપરા વધુ જરૂર બની ગઈ છે
એકદમ સાચચી વાત પરંપરાઓથી બાળકો શું શીખે શું લાગે છે તમને
પરંપરાઓથી બાળકો ત્રણ વસ્તુ શીખી શકે છે એક છે સંસ્કાર બીજું છે પ્રેમ અને ત્રીજું છે
એકદમ એકદમ અને સ્કૂલમાં પણ પરંપરાઓ વિશે જણાવવું જોઈએ
હા કારણ કે એમ બાળપણથી જ પોતાની સંસ્કૃતિની ઓળખ થવી જોઈએ
એજ ને આપડણે બીજી સંસ્કૃતિની પરંપરાઓનો પણ આદર કરવો જોઈએ હમ
બિલકુલ અને દરેક સંસ્કૃતિ પાસે કંઈક ને કંઈક શીખવું જ હોવું જોઈએ
એકદમ એકદમ સાચી વાત છે એટલે આપણી પરંપરા સાથે બીજા લોકોની પણ પરંપરા નો સન્માન કરવો જોઈએ
હા આજ એક સાચી મહત્વતા છે
બરોબર અને પરંપરાઓ સમય સાથે બદલાઈ શકે
હા કેમ નહી જે રીતે સમાજ બદલાય છે એ રીતે પરંપરાઓમાં પણ સારા ફેરફાર થઈ શકે
એ બી છે પણ મૂલ્ય અને સંસ્કાર તો એ જ રહેવા જોઈએ
બિલકુલ પરંપરાઓ નો ઉદ્દેશ્ય લોકોને જોડાવાનો છે અલગ પાડવાનો નથી
એ બઉ એ વાત ખુબ જ સારી છે તમારી મને બહુ જ
મને પણ પરંપરાઓને સમજીને જીવનમાં આપણે તો જ સાચું મહત્ત્વતા સમજાય
આપણે વાત કરી કે પરંપરાઓ આપણી ઓળખ છે પણ તમે શું માનો છો પરંપરા કેટલી જરૂરી છે
મને તો લાગે છે કે પરંપરાઓ વગર સમાજ અધૂરો લાગે અને તે
હ
આપણા અને આપણે મોલ સાથે જોડી છે
એકદમ એકદમ બિલકુલ સાચચી વા છે જ્યાં સુધી આપણે પોતાના મોલ અને ઓળખ્યા છે ત્યાં સુધી આપણી ઓળખ પણ અધૂરી છે
હા એકદમ સાચી વાત આજે દુનિયા ઘણી મોર્ડર્ન બની ગઈ છે પણ પરંપરાઓનું મહત્ત્વ ઓછું થઈ ગયું નથી
એકદમ સાચી વાત, શું તમને શું લાગે છે? કે ટેકનોલોજી પરંપરાઓને અસર કરે છે?
હા આમ કહી શકાય કે થોડી કરે છે. પણ ટેકનોલોજીનો ઉપયોગ પરંપરાઓને બચાવવા માટે પણ થઈ શકે.
તે કેવી રીતે કહો છો તમ
જેમ કે લોકો સોશિયલ મીડિયા પર પારંપરિક ગીતો પછી રસમો અને સંસ્કૃતિ વિડિયો શેર કરે.
હા અને એનાથી નવી પેઢીને પણ જાણવા મળે.
હા અને જે લોકો દેશની બહાર રહે છે. તે પણ પોતાની પરંપરા સાથે જોડાયેલ રહે.
એકદમ આ એકદમ ખરેખર સાચી વાત છે તમારી.
હા અને ડિસ્ટન્સ હોય તો આપણ સંસ્કૃતિ સાથેનો સંબંધ તૂટવો ના જોઈએ.
એકદમ એકદમ તમને કઈ પરંપરા સૌથી વધારે ગમાની
મને તો વડીલો પાસે બેસીને તેમની જીવનની વાત સાંભળવી એ પરંપરા ખૂબ જ ગમે.
એકદમ સાચી વાત છે પણ એનાથી ઘણું શીખવા મળે ને.
બિલકુલ તેમનો અનુભવ કોઈ પુસ્તક કરતાં પણ બહુ મોટો હોય છે.
અને નાના બાળકોને પણ આ આદત આપણેે પાડવી જ જોઈએ.
હા બિલકુલ વડીલો સાથે સમય પસાર કરવાથી સંસ્કાર અને પ્રેમ બંને મળે છે.
એક બિલકુલ સાચી વાત છે. આજે ઘણા લોકો જોઈન્ટ ફેમિલી કરતાં ન્યુક્લિયર ફેમિલીમાં રહે છે.
એકદમ સોલા આના સાચી વાત કહી તમે. પણ સંબંધો મજબૂત હોય તો ફેમિલીનો સાઈઝ મહત્ત્વનો નથી.
એકદમ એકદમ સાચી વાત છે પરંપરાઓ સંબંધોને મજબૂત બનાવે છે.
હા સાથે જમવું. સાથે ઉજવણી કરવી અને સાથે પ્રાર્થના કરવી એ બધું પ્રેમ વધારે છે.
એકદમ એકદમ સાચી વાત છે પણ શું તમે માનો છો કે દરેક ઘરની અલગ અલગ પરંપરા હોય છે.
હા બિલકુલ. એક જ ગામમાં પણ દરેક પરિવારની કઈ ખાસ રીત હોય છે.
એકદમ એકદમ અને એ જે વિવિધતાની સુંદરતા છે.
બિલકુલ ને બધી પરંપરા એક જેવી હોય એવું જરૂરી નથી.
હા એ બી છે અને એકબીજાની પરંપરાઓને સમજવું ઇપન બહુજ જરૂરી છે આપડા માટે.
હા અને એનાથી પણ પારસ્પાર સમાન વધે છે.
એકદમ એકદમ સાચી વાત છે પણ જો કોઈ પરંપરાનું કારણ ખબર ના હોય તો શું કેવું આપડે.
તેમાં વડીલોને પૂછું પુસ્તકો વાંચવી અથવા તો વિવિસ અ વિશ્વનો સ્ત્રોતમાંથી પણ માહિતી મેળવી શકાય.
એકદમ એકદમ સાચી વાત છે, મતલબ સમજીને ફોલો કરવું આપડે.
એકદમ સાચીવાત ને સમજણ સાથે કરાયેલી પરંપરા વધુ અર્થપૂર્ણ બને છે.
એકદમ એકદમ સાચી વાત છે તમને લાગે છે કે બાળકોને કહાનીઓ દ્વારા પરંપરાઓ આપણે શીખવાડવી જોઈએ.
બિલકુલ ખૂબ જ સારી રીત છે આ. કહાનીઓ બાળકોને જલ્દી યાદ રાખી શકે.
એકદમ એકદમ આ વિષય પર મને તમારી જોડે વાત કરીને ખુબ જ રસ લાગ્યો આગળ બી આવા વિષય પર આપણે વાત કરીશું.
જરૂર જરૂર.
ચલો તો મધે રાતના બીજા વિષય સાથે પછ
હા ચાલો મળએ.